છો જય શ્રી ક્રષ્ન.
જય શ્રી ક્રષ્ન મજામાં.
હા મજામાં હો હા તો આજે હવે આપણે આપણા તહેવારો જે આવે છે એનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એના વિશે થોડીક ચર્ચા કરીએ. કે આપણું જીવન કેવું હોય છે કે રૂટીન કામોથી આમ એકને એક રોજ ના રોજ કામોમાં આપણે વ્યસ્ત હોય છે. તો ઘણી વખત કેવું હોય કે આપને બહુ કંટાળો આવી જાય. તો આ જે તહેવારો છે ઈ આપણને અ તો આપડામાં તાજગી ભરી દે અને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. હમ. તોઅ કેવું તહેવારો આવવાના હોય તો આપણે કેવું કરીએ કે આગળથી ઘણી બધી તૈયારીઓ કરવા મંડીએ કે હા ક આપડ આ તહેવાર આવે છે તો ચાલો એને લગતી કોઈ પણ તૈયારીઓ કરવાની હોય તો આપણે એના માટ તેની ખરીદી કરવા જઈએ પછી આપણા ઘરમાં જો ડેકોરેશન કરવાનું હોય તો એ બધું લાવીએ અને ઘરમાં બધું એ બધું કરીએ અથવા તો જો અ બધા જનરલ બધે હોય બાર એનું કરવાનું તો એ રીતની બધી તૈયારી કરતા હોઈએ છીએ.
ને અત્યારે આ હવે જે મહિનો આવશે એ આખો તહેવારોનો જ આવશે. જેવા બધા તહેવારો આવશે વધારે રક્ષાબંધન શ્રાવણ મહિનો આખો ગણેશ ચતુર્થી નવરાત્રી જે આપડા ગુજરાત ના બધા થી વધારે આજ બધા તહેવારો હમણાં જ બધા આવશે જે તહેવારો આપણને વા બધા તે પ્રફુલ્લિત કરી નાખશે તાજગી બધામાં આવી જશે
હા. કારણ કે આપણે શું અત્યાર સુધી કેવું કરતા હતા કે ભાઈ હાલો ગમે તેમ હા એકને એક રૂટિનમાં હોઈએ છે કે રોજ ને રોજ આ આપણેે જે અ નોકરી ધંધા કે પછી સ્કૂલ નું હોય કે આ તે એવું બધું કરતા હોય છે. પણ એમાં જો પછી હવે આ તહેવાર આવે તો બાળકોને બહુ મજા આવે. કારણ કે આપણે બા એ જ રીતે હા તહેવારોને લગતી બધી તૈયારીઓ કરવાની હોય છે સુ રક્ષાબંધન આવ
અત્યારે કેવું થઈ ગયું છે કે બધા છે ને બધા પોત પોતાના ઘર પરિવાર માં એટલા વ્યસ્ત રહ્યા છે ને કે આપડા પરિવાર સાથે ભેગા મળીને નથી કરી શકતા બસ રુટિ ના રોજે સવારે ઉઠીને છોકરાને મોકલો નો ફરી ધંધા ઉપર જાઓ આવો સુઈ જાઓ બસ આજ હોય છે એટલે અત્યારે તહેવાર નું એટલે મહત્વ છે કે આપડે તહેવાર આવે ત્યારે આપડે બધા પાછા એક સાથે થઈ જઈએ
એક સાથે પરિવાર સાથે મળીને આપડે તહેવાર ઉજવીએ
હા એટલે એજ એટલે માટે જ કારણ કે તહેવારોમાં જ બધા ભેગા થાય અમુક તહેવારો હોય એમાં હા કેવું કે આપડે નવરાત્રી જેવા તહેવાર કે ગણપતિ જેવા તહેવાર માં કેવું કરીએ કે બધા આ જે આજુબાજુ ના લોકો કોને આપણે મળવાનો ટાઈમ નથી હોતો એટલો આ પણે જીવનમાં વ્યસ્ત થઈ ગયા છીએ તો હા એટલે આજ જે ગણપતિ ને નવરાત્રી ને એવા જે તહેવારો આવે તો એમાં આપડે કેવું કરીએ કે બધા ભેગા થઈ દૂર દૂર થી એ લોકો આવે અને ઘણા લોકોને આપણે ઓળખતા ના હોય તે લોકો
તો પણ આપડે ઓળખવા માંડીએે હા અને આપડી એ પ્રમાણે જ આપડુ પાછું એ પણ બધા પરિવાર થઈ જાય અત્યારે કેવું છે કે બધા ફ્લેટ માં એમાં જ રહેશે એટલે પછી ફ્લેટમાં આમ બધા ભેગા થતા જ નથી પણ નવરાત્રી હોય ત્યારે બધા નીચે ભેગા થાય એટલે એકબીજાને ત્યારે મળીએ ગણેશ ચતુર્થી હોય ત્યારે બધા મળીએ છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે બધા ધ્વજવંદન કરવા નીચે ઉતરે ત્યાં સુધી બધાનો કોઈને ટાઈમ જ નથી એટલું બધાનું જીવન વ્યસ્ત થઈ ગયું છે
હા એટલે જ એટલે આપડે ઘણી વખત તો શું છે કે અ આમ નજીકના જ કોઈ લોકો હોય તો પણ આપણે એને ઓળખતા નથી હોતા પણ આ તહેવારો જયારે આપણેે બધા ભેગા મળીએ ત્યારે સરસ થી આપણે ઓળખીએ અને બીજું શું થાય કે તહેવારોમાં આપડે અ નવી નવી વાનગીઓ પણ બનાવીએ છીએ તો એજ જે તહેવાર જે તહેવાર હોય એને અનુસાર આપણે કેવી હોય વાનગીઓ બનાવીએ તો એ પણ આ પણને ખાવાની બાળકોને ખાવાની ખૂબ મજ
ખાવાની મજા આવી જાય આમ આપડે નો બનાવીયે કાઈ કે ટાઈમ જ નથી હોતો ને આવી રીતે તે વાર આવે હવે જેમ કે આવશે સાતમ આઠમ આવશે એટલે ગુજરાત માં સાતમ આઠમ બધા બનાવ એક દિવસ છઠ ના દિવસે રાંધણ છઠ ના દિવસે બધા અ થેપલા પુરી ને બધું બનાવશે બીજા દિવસે એજ ખાશે ત્યારે આપડણે પુરી બનાવીએ નહી આપડણે કઈ ન બનાવીએ અત્યારે રક્ષાબંધન આવે એટલે હા રક્ષાબંધન આવે એટલે આમ ભાઈ બેેન આમ બેનને ટાઈમ ન હોય મળવાનો ત્યાં જવાનો ભાઈ પાસે જવાનો કારણ કે એના છોકરાને ભણાવતા હોય છોકરા મા માટે રજા નથી મળ એક દિવસ રજામાં ફાવતું નથી એટલે આવી રીતે અ ર ક્ષાબંધન હોય તો સ્પેશિયલ આપડે જઈએે જ કે ચાલો હું મારા ભાઈ ને રાખડી બાંધતી આવ
હા સાચી વાત છે એકદમ મજા આ જેે ખરેખર આ ભાઈ બેન અત્યારે તો હવે કેવું થઈ ગયું કે જો ભાઈબેન મળતા જ નથી તી એવું થઈ ગયુ છે
નથી મળતા ટાઈમ જ નથી કોઈને બધા એટલા દૂર દૂર રે છે ને એવી રીતે કાઈમ જ નથી મળતો એટલે આવી રીતે રક્ષાબંધન હોય કે આવું હોય ત્યારે ભ ભાઈ ભાઈ ને રાખડી બાંધો દોડતી દોડતી આવે બેન કે ચાલ હું મારા ભાઈ ને રાખડી બાંધીને આવું.
હા છોકરાઓને મળ્યા ફોઈના છોકરાઓને મળ્યા અને એકબીજા સાથે મળીને ખૂબ આનંદ કરી આપણે ભેગા બેસીને જમીએ પછી વળી ક્યાય ફરવાય જઈએ ભેગા થાય એટલે એમ થાય કે ચાલો આપડે આટલા ભેગા થયા છીએ તો કઈ ફરવા જઈએ અને આમ આપણા જીવ એવું આનંદ આનંદ થઈ જાય એમ
હા કારણ કે આપડ શું ત્યારે જ બધા ભેગા થાયટલે ચાલો ને આપડણે કશે નીકળીએ ફરવા માટે એટલે બધા ડાયરેક્ટ ચાલો નાનકડો એક બાજુમાં બગીચો હોય ને તો બધા નીકળીએ નેોટા ને એવું પાડીએ ને એટલે બધાને મજા આવી જાય. કે ચાલો એ યાદી છે. ફોટા પાડવું એ એટલું જરૂરી છે ને કે એ આપણા માટે યાદી રહી જાય. કે આગળ જતા કઈ પણ હોય તો એ ત્યારે એ ફોટો જોઈને આપડણે ખુશ થઈએ કે આર્યા કેવી યાદો આપડે અ આપણા ફોનમાં રાખી છે. બાકી શરીર બધાનું નાનું મોટું ઊંચા નીચા બધા થવાના એટલે એ પ્રમાણે આપડે બધું. ફોટાનેવ પાડ્યા હોય તહેવારોમાં તો યાદ આવી જાય કે આ જેવો ફોટો જોઈએ ને કે આ ઉત્તરાયણ નો છે એટલે ઉત્તરાયણ માં આપને યાદ આવી જ જાય કે આ અત્યારે આવી મસ્તી આપડણે કરી હતી. ઉપર કૂદકા આવા માર્યા હતા ઢાબા ઉપર ચડીને
અરે ઉત્તરાયણ માં તો બહ મજા આવી જાય કારણ કે ત્યારે બધા ધાબા ઉપર ચડે અને પતંગ કાપે ને કાપો કાો એવું બધું જે અવાજો
અને છોકરાઓ ની બહુ મજા આવે છોકરાઓ તો એટલી રાડો પાડે એનો લોકોને એવું થાય કે બે દિવસમાં તો કાળા કાળા થશે.
સાચી વાત છે તડકામાં એટલો અને ની ચે ના આવે ને કારણ કે આગલા દિવસ પછી તે દિવસે ઉત્તરાયણ અને બીજો દિવસ લગભગ અને આગળ થી અ ફળ છોકરાઓ તો શું હા
અને વાસી ઉત્તરાયણ હવે ઘણા શહેરોમાં અમદાવાદ જેવા શહેરમાં તો રજા આપી જ દે છે બે દિવસ ની રજા હોય જ છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ
હા હા અને એને એની એના જેવું જ પાછું કેવું કે હોળી હોળીના તહેવારમાં એવું જ છે કેય બધા એકબીજાને આપણે કલર કરી જઈએ અને નાના મોટા બધા છોકરાઓ જાત જાતની પીચ કરીીને આનતેને બધુલે અને પછી રંગ લેવાનું કરેને ફુગા ભરે એને ફોડે ને આ બધું કરે ને આપડે મોટાઓ પણ જો ત્યારે અમસ્તા ન નીકળતા હોઈ.
હહ અ નથી નીકળતા જ નથી ને ત્યારે શું સ્પેશિયલ બધા નીચે ઉતરે ને નો ઓળખતા હોય એને પણ કલર કરે કે આપણે એ પ્રમાણે ઓળખાણ થાય. ને અત્યારે એવું જ થઇ ગયું છે. આપણા પરિવાર ન તો એટલા દૂર રહેતા હોય છે ને તો આપડે જે આજુબાજુ એ આપણું પરિવાર જ થઈ જાય આપણા પરિવારમાં કેવું હોય. કેમ લગ્ન પ્રસંગે સગાઈ હોય. કે કઈક એવું હોય ત્યારે આપણે જઈ શકીએ કોઈ મોટા પ્રસંગમાં જેમ કે ગામડે જવું હોય તો બાકી તો છોકરાઓ અત્યારે શું હોય છોકરાઓના લીધે આપણે નથી જઈ શકતા છોકરાઓ જેમ કે મારે મારા અ દોસ્ત ની સાથે રેવું છે એટલે એ લોકો ત્યાં પછી એ લોકોને આપણી સાથે ન ફાવે મોટા સાથે ત્યાં. એટલે એ લોકોને બધાને અહિયાં જ રાખવા પડે. કે જ્યાં એના બધા ફ્રેન્ડ હોય.
હમ એટલે આપડે શું અટલે જ તહેવારો કેવું કે આપડે કઈ એક તહેવાર માટે ક્યાંય દૂર સુધી નથી જઈ શકતા કારણ કે સ્કૂલમાં પણ રજા ન હોય. અને મોટા બધા હોય ને નોકરી ધંધામાંય રજા ન હોય. તો આપણે કે આડોશ પાડોશ સાથે આવી રીતે હળી મળીને જો તહેવાર ઉજવીએ. તો આપણને ખુબ મજા આવી જાય અને કેવો હવે તો આ બધા તહેવારો હોય એટલે આપણા જે આજુબાજુ વાળા બિલ્ડિંગોમાં રહેતા હોય. તો બધા ભેગા મળીને જમવાનોય પોગ્રામ કરે છે. તો આપણને એ પણ બહુ મજા આવે છે.
કે જેમ કે હોળીનો હોય તો હોળીમાં રમી લઈએ ને ધૂળેટી એટલે પછી સાંજનો પ્રોગ્રામ બધાનું અ ફ્લેટમાં નીચે જ હોય છે. કે છે ને આપણે બનાવાનું જ નહી એક દિવસ શાંતિ.
હા હા એજ એ ઉત્તરાયણમાં એ એવું હોય. હા એતો છે જ અને
અને આપ એને બધાથી વધારે અત્ અત્યારે છે ને માનસિક રીતે શાંતિ મળે. કારણ કે આખે આખું અ વરસમાં આપડે એટલી દોડધામ હોય છે ને કે આવું તહેવાર આવે ને ત્યારે આપણને શાંત તી લાગે કે હાશ રજા છે અને બધા સાથ થે મળશું ને ખુશીથી નાચશું, કૂદશું. ના આ બધી જગ્યાએ એવું જ હોય છે કે હોળી હોય ત્યારે બધે અ ડાન્સને એવોય પ્રોગ્રામ હોય છે. એટલે બધાને મજા આવે. ને નવરાત્રી માંય ગરબાને એવું હોય છે એટલે વધારે મજા આવે. એટલે એ પ્રમાણે આપણને માન શાંતિ મળે અત્યારે માનસિક રીતે અ શાંતિ રાખવી બહુ જ જરૂરી છે.
હા અત્યારે શું છે બધાનું જીવન ને ટેન્શન ભર્યું થઈ ગયું છે કે ભાઈ કોઈને કોઈ કોઈને કોઈ હહ એટલે ટેન્શનમાંથી આપણે ફ્રી થાય એટલે મન આપણું કેવું પ્રફુલ્લિત થઈ જઈ. તો ઈ આપણે તહેવારો છે એ જ આપણા જીવનની અંદર હર્ષ, ઉલ્લાસ લઈ આવે છે. એટલે આપણે ખરેખર તો ત્રે તહેવારો છે ઈ મન ભરીને જ માણવા જો જોઈએ. એમાં જરાય કચાસ ન રાખવી જોઈને એમાં આજના આ જે માણસોની દોડધામ છે. વ્યસ્ ત જીવન છે. એમાં થોડુંક આમ અ ચેન્જ આવે. અને લોકોને મજા આવે. હહ એટલે
આપણેે આ આજે આ વાત કરી આપણે તહેવારોનું મહત્વ જાણ્યું, તમારા પાસેથી હું થોડુંક શીખ ખી હું મારા પાસેથી તમે શીખ ખ્યા હશો. આજે આપને બહુ જ મજા આવી. આપડે પછી પાછા વાત કરશું.
ચોક્કસ ચોક્કસ. ભલે રાખો હહ જય શ્રી કૃષ્ણ. બાય